કેમ છો?
હા બસ મજા. ચામાં તમે કેમ છો હમણાં બે ત્રણ દિવસ આગ બે ત્રણ દિવસ આગળ જ તમને મેં બેંક માં જોયા હતા કઈ થયું છે કે કઈ શું થયું
ના ના એવું કશું થયું નથી એમાં તો કેવું કે હું છે ને જરાક ડિપોઝિટ મૂકવાની હતી એટલે હું વિચારતી હતી કે જાણે અત્યારે છે ને મારા ભય છે ને પ્રોપર્ટી વેચી ને તો મને અમને છે ને તે પૈસા સારા આવ્યા છે તો હવે એમાં કેવું ને કે અત્યારે જોવું ને તમે આ બધું કેવું ચાલી રહ્યું છે એક તો રાજકારણ ના લીધે આ બધું દેશનું અર્થવ્યવસ્થા બધી બગડી ગઈ છે બીજું કે બીજી બાજુ પેલો ઈરાન અને અમેરિકા લડાય છે તો તેના લીધે છે ને આપણા બધા બધા આજ માર્કેટ છે સ્ટોક માર્કેટ એના પર બી અસર પડે છે તો વિચાર્યું કે શું કરું એમ કરીને હવે આટલી મોટી રકમ તો ઘરમાંસે નની રાખવું એટલે પછી મેં વિચાર્યું કે ચાલ લાવ જાણે બેંકમાં ડિપોઝિટ કરી આવું તો હું છે ને વ્યાજના દર પૂછવા આવેલી હતી કે કેવી રીતનું છે ડિપોઝિટનુંું ને કેવી રીતને વ્યાજ ના દર છે એમ કરીને જાણવા આવેલી હતી તમને કઈ આ વિશે માહિતી હોય તો જરાક જણાવજો ને તો પછી મને ખ્યાલ આવે જરાક
પણ આ મારે થોડું લોન ના હપ્તા ચાલતા હતા એટલે મેં પણ એનું પૂછવા માટે જ ગયેલી હતી કે લોન કઈ રીતે આપવાની ને કઈ રીતે આ એના હપ્તા ચુકવવાના કેમ કે હમણાં જે અમે પણ એ નવું કર હતું તો એવું વિચાર કે ચલો લોન ના હપ્તા ધીરે ધીરે ચુકવીએ એમ કરીને નવું ઘર તો લઈ લીધું તો એના ઇન્ટરેસ્ટ કેટલા લે એ લોકો એ રીતે હું વાત કરવા માટે જ ગયેલી હતી તો એમણે મને જણાવ્યું કે આવી રીતના આટલું ઇન્ટરેસ્ટ છે એની અંદર આટલા હપ્તા ભરવાના તમારે એમ કરીને એટલે અમે લોન લીધી મને થોડો લોન માટે સારો રિસ્પોન્સ મળ્યો એમનો કે આ રીતે થોડું આપડા મગજ પર બર્ડન ઓછું એટલે પૈસા ના ત કે બર્ડન ઓછું આપણે આટ હપ્તા હપ્તે આપવા પડે એમને એટલે થોડું સારું કેમ કે એક સાથે આપડા પાસે પૈસા તો એટલા હોય જ નહી એટલે મેં આ રીતે હપ્તે હ્તે થોડું ઘરની લોન લીધી અને મારે છોકરાઓ માટે બી આ નાના છોકરાઓ એટલે એમનું અકાઉન્ટ પણ ખોલાવાનું હતું એટલે એમના માટે પણ હું ગઈ હતી કે એમના નામે થોડા થોડા ડિપોઝિટ ભર્યા કરું એટલે અ એ લોકો ન નવું અકાઉન્ટ કઈ રીતે ખોલાવાનું જાણકારી મેળવવા માટે મેં ગઈ હતી તો ત્યાં એમણે ફોર્મ ભરાયું પછી કેવાયસી કરાવી એ રીતે મને ફોર્મ ભરાવીને એ લોકો બધી ડિટેલ્સ એ લોકો લખાવી અને કેવાયસી કરાવ્યું એટલે મારે થોડા થોડા ઘર બેઠા જ મેં નેટ બેંક કરાવી દીધું એટલે મેં દર મંથલી એ લોકોના નામે થોડા થોડા પૈસા જમા કર કરું છું તો સારું તમે પણ ખોલાવ્યું જ હશે મને લાગે છે ત્યાજ સુધી તો
હા એટલે મારું છે ને એમાં એવું છે કે છે ને એક તો બેંક વાળા છે ને વ્યાજ ના દર મારી બંને બેબીઓ ના નામે છે ને સુકન્યા સમૃદ્ધિ ખોલાવેલું હતું અને પીપીએફ એકાઉન્ટ બી હવે તો છે ને એના વ્યાજ દર બી બહુ ઘટી ગયા છે એ લોકો એ છે ને તે નવું સડા નવ પરથી છે ને એ લોકો એ તો સાત ટકા જ જેવા કરી નાખ્યા એટલે છે ને કઈ બહુ વ્યાજ મળે જ નહી તો આ હારા આ બધા પૈસા કીને કઈ મતલબ નહી મળે. ને આમાં કેવું કે એ બધું છે ને આપડે અ વચ્ચે થી ઉપાડી નહી શકીએ આપણે છે ને વચ્ચે થી ઉપાડી તો શકીયએ જ નહી એ લોકો છે ને અઢાર વરષ ના થાય ને ત્યારે જ એમને મળે તો પછી આ તો બધા પૈસા બ્લોક થઈ ગયા ને એમ કરીને છે ને મેં ખાતું ચાલતું તું મારું પણ જાણે બંધ કરાવી દીધું હવે ખાલી મારું છે ને રિકરિંગ ખાતું જ ચાલુ છે પણ એટલે જ હું બેંકમાં ગયેલી હતી જાણે અત્યારે છે ને તે એ લોકો એ કીધું મને કે બેંકમાં છે ને ડિપોઝિટ મૂકો ને તો આટલા સમય માટે મૂકો ને તો આટલું વ્યાજ અને લાંબે ગાળે મૂક મૂકો ને તો વ્યાજ વધારે મળે પણ લાંબે ગાળે મૂકવામાં એ જ તકલીફ કે આપડાથી છે ને પછી ઉપાડાય નહી અને એના લીધે પછી પૈસા બ્લોક થઈ ગયા તો. અને મને કઈ જરૂર પડી મૂકી તો ત્યારે હું શું કરીશ એટલે એમ કરીને છે જરાક બે મન કરું છું. વળી છે ને માર્કેટ છે ને વ્યાજ બહુ સરસ આપે એટલે એમાં છે ને રિટર્ન બહુ સારું એટલે મને એમ વિચાર આવે કે જાણે અત્યારે ભલે માર્કેટ તૂટતું હોય. તો હું એમાં નાખી દઉં તો સારું પડે જયારે ઉચકાશે ને ત્યારે મને સારું પ્રોફિટ ને સરસ પૈસા મળશે એટલે જરાક આમ વિચાર જેવું કરું છું કે ક્યા મૂકું પૈસા બેન્કિંગ સેક્ટર નું કરું કે પછી હું મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક માર્કેટમાં પૈસા રોકું એમ કરીને તમે શું સજેસ્ટ કરો મને.
હા એ બેંકિંગમાં એ છે કે તમને ઇન્ટરેસ્ટ થોડું ઓછું મળે જયારે સ્ટોક માર્કેટ ને એ બધામાં તમને થોડું વધારે આ મળે સ્ટોક માર્કેટ શું છે કે અપ એન્ડ ડાઉન થાય પછી તમે અમુક એસઆઈપી ખોલી દો તો એ પણ એસઆઈપીમાં બી તમારા અ વર્ષે અથવા તો મહિને એ રીતના સારા એવા વધી જાય દર મહિને મહિને બી આપણે એસ આઈ પી ખોલાવેલી હોય તો એમાં નાખીએ તો તમને સારું એવું એની અંદર ઇન્ટરેસ્ટ મળે જયારે આ બેંકની અંદર એવું છે કે ઇન્ટરેસ્ટ આપણને ઓછું મળે એટલે કઈ ફાયદો તો નથી થતો એટલે મેં તો મને એસ આઈ પી પણ સ્ટાર્ટ કરાવી દીધેલી કે આ દર મંથ બે હજાર કે ત્રણ હજાર રૂપિયાની એસ આઈ પી ભરું તો એ મને જય્યારે યુઝ ગમે ત્યારે આપણને જરૂરત હોય ત્યારે એના સારા એવા પૈસા મળે છે એમ એસ આઈ પી માંથી જયારે આ બેંક માંથી આપણને એટલું ઇન્ટરેસ્ટ મળતું નથી એટલે મારું કેહેવુંવાનું તો એવું જ છે કે તમે આ બેંકના ઇન્ટરેસ્ટના ચક્કરમાં પડવા કરતા આ એસ આઈ પી અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખો તે એ થોડું સારું કેમકે હમણાં હમણાં એવું છે કે આ યુદ્ધની અંદર ના લીધે સ્ટોક માર્કેટ એવું છે કે એટલું ડાઉન જતું રહ્યું છે ને ગમે ત્યારે પાછું એ અપ પણ આવશે એટલે એ આપણેે આ ડાઉન કેલું છે એ ડાઉન ની અંદર આપણે પૈસા નાખશું સ્ટોક માર્કેટ ની અંદર તો ફ્યુચર ની અંદર આપણને કામ આવશે મોટી મોટી કંપનીની અંદર નાખ નાખશું તો એ ફ્યુચરની અંદર આપણે પૈસા ડબલ થઈ ગયેલા હશે એટલે આ બેન્કિંગની અંદર ઇન્ટરેસ્ટ ઓછું મળે એના કરતા આપણે આ સ્ટોક માર્કેટની અંદર નાખીએ તો સારું મેં પણ આવી રીતના આ ગાડી મે આ બધા આ જે ની ના ને બધાના સ્ટોક લીધેલા હતા તે આજે કેટલા ઉપર જતા રહ્યા છે સ્ટોક માર્કેટ ના એમાં માર્કેટની અંદર તો તમે બી આ હમણાં ડાઉન છે તો એની અંદર પૈસા નાખી દવ તો તમારું ફ્યુચરની અંદર જે બધી કંપની છે. ફાર્મા કંપની, આઈટી કંપની બીજી બધી કંપની, તો એની અંદર ફ્યુચરમાં તમને સારું એવું રિઝલ્ટ મળશે તમે પણ ણ આવી રીતના એસ આઈ પી એસ આઈ પી સ્ટાર્ટ કરી દેવ તો સારું, શું કેવું?
હા મેં એજ ને મારો વિચાર એ જ છે કારણ કે આ બેંકમાં કેવું કે બેન્કિંગ સક્ટર સારું છે ના નથી પાડતા, પણ બેંકમા છે ને જેમ કોવિડમાં મેં અનુભવેલું હતું, કોવિડમાં કેવું કેહવે આપડા જ પૈસા હતા, પણ બેંકો પાસે પૈસા નિ હતા તો એ લોકો કેવું કરતા કરતા આપને જેને પૈસા ઓછી અ રીતે ઉપાડવા દેતાતા, કે તમે અમુક જ રકમ ઉપાડી શકો છો, બીજું કે ગવર્મેન્ટે છે ને જયારે નોટબંધી જાહેર કરેલી, નોટબંધી જાહેર કરેલી ને ત્યારે બી એવું જ હતું કે તમને છે ને અમુક જ રકમ અમુક જ સમયે ઉપાડવા દેતાતા, એટલે છે ને બહુ લાઈનમાં ઊભું રહેવું પડતું, અને બો બધા કાયદા બી હતા, બીજું કે તમને છે ને તે કેવાયસી કરાવ્યા કરવું પડે, હવે અત્યારે બી જોવની કે એમાં એવું હતું કે પેલા, અ તમે કેવાયસી કરી દેવ ને તો તમને વાંધો નિ આવે પણ હવે તો દર વર્ષે તમારે કેવાયસી કરાવવાનું. અને વળી અત્યારે મારું કા નક્કી છે કે અંયે રવ કે કશે રવ, હવે હું કશે બીજે જતી રય તો પાછું બેંકિંગ અ સેક્ટર ઓર્પોરેશ ઓપરેટ કરવાનું, ને એ બધામાં કેટલી માથાકૂટ, એના લીધે મને એમ થાય કે આ બધું કરતા જનજટ કરવા કરતા, હું સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરી દઉં, તો સારું પડે એમ કરીને એસઆઈપી કરી દઉ તો કઈ વાંધો નિ, અત્યારે સ્ટોક નીચા છે તો મને એનું ત્યારે મળી જશે, અને પછી જયારે સ્ટોક ઉપર જશે ત્યારે એનું ફાયદો બી મને મળ પણ અમ એવુંમા છે ને જરાક અ પાછું બીજું બી એ થાય કે, ધારો કે માર્કેટ ઉપર ની ગયું તો, એ ફંડે ની પરફોર્મ કર્યું તો, એટલે એ બધું બી મારા મગજમાં ચાલ્યા કરે છે. ત્યારે વરી એમ થાય, કે બેંક અ સેફ છે એમ કરીએ, તો મારો વિચાર એ છે કે જાણે નેશનલાઈઝ બેંકમાં અ જરાક પૈસા રોકું ને તો સારું પડે, તો છે ને બેંકોમાં બી છે ને મેં જે ગયેલી હતી ને અત્યારે બેંકમાં તો તેમાં છે ને એ લોકોને મેં તપાસ કરી ને તો મને ખબર પડી કે ગવર્મેન્ટ વાળા છે ને પોતે બી બોન્ડ અ ઈસ્યુ કરે છે, એ બોન્ડ માં કેવું કે આપળા પૈસા છે ને સેફ રય, અને એમાં બી આપણને છે ને વ્યાજ મળે અને એ છે ને તે આપળે ગમે ત્યારે ઉપાડી શક કે છે અને છે ને એ પાછું ફિક્સ પીરિયડ માટે હોય, પણ નાનું એનું પીરિયડ છે ને નાનું હોય છે, એટલે ઘણું સારું પડે છે, તો મારો વિચાર જાણે એવો હતો કે હું એ છે ને બોન્ડમાં રોકી પૈસા તો મને હારું પડે, કારણ કે છે ને એની બદલીમાં ધાર કે મારે લોન લેવી હોય, મારા છોકરાઓ આજે બાર ગિયા મુય્કા તો મારે એની બદલીમાં લોન લેવી હોય ને તો મને તરત મળી જશે આ તો મ્યુઅલ ફંડ માં કે, એમાં બધામાં પૈસા નાખું તો મનેજ છે ને તે ફટ દેને છે ને લોન મળશે નિ એના પર, અને એ છેને તે માર્કેટ અ ના આધાર પર છે, હવે ધારો કે આ યુદ્ધ ચાલ્યા જ કર્યું તો પછી મને ની મૈળા તો, અને મારા જે છે તેના કરતા બી અડધા થઈ ગયા તો, એટલે એ બધું વિચાર કરતા કરતા જ મેં એવું વિચારું છું કે બેંકિંગ સેક્ટરમાં આ બેન્કિંગ સેક્ટર છે ને આપડું સારું છે, અને ઈકોનોમીનું છે ને એક મોટું આમ અ શું કઈ કે એક મોટું પિલર જેવું છે, કે તેના લીધે છે ને આપળુ ઈન્ડિયાની ઈકોનોમી ટકી રહેલી છે. એટલે કઈ નિ મારો વિચાર તો એવો જ હતો કે ઉુ છે ને બેંકમાં જઈને જ એફડી કરાય આવીશ એટલે એના જેવું કઈ સુખ નિ. અ કઈ નિ તમારા સાથ તે વાત કરીને છે ને મને ખુબ જ સરસ લાયગુ, અને તમે મને છે ને બો બધી માહિતી આપી તેના બદલ તમારો ખુબ ખુબ આભાર, અને ચલો પછી પાછા ફરી મળશું અને કોઈ બીજા ટોપિક પર આપ આપળે વાત કરશું ચાલો આવજો.